હા.
મજામાં તમે કેમ છો?
અમે પણ બી મજામેં સૂ કરતા તા?
કઈ નહી બેસેલા હોતા.
એવું?
હમ, કુલર ની હવા ખાયે સીએ.
હાચી વાત કુલર ને તો એ સી ની ખાઓ ને.
હા અને એ સી નથી આમાંર ત્યાં. એ સી નથી અમર ત્યાં, એ સી કાઢી નાખી અમે. હમ.
હમ હવે તો હું શું કઉ છું આપણા ટોપિક્સની બાત કઉ છું હો. કે એક એક દુસરાના શહેરમાં જવા માટે તો હવે કેટલી બધી સુવિધા થઈ ગયા આપણા માટે.
હા આ તો સાચી વાત છે.
હાચી વાત છે કે નહિ?
હા.
પહેલા જમાનામાં તો બેચાને પેદલ હાલતા હાલતા જતા હતા. ચાર ચાર દિવસ પાંચ પાંચ દિવસ દસ દાડા લાગતા હતા, ને હવે
હમ.
આપણા આપણા જમાનામાં તો હવે કેટલી બધી સુવિધા છે. કે આપણે ફટ દને ઓનલાઈન કરી આપણા ઘરના આગળ ગાડી આઈ જાય. પછી આપણે એક દુસરાના દુસરા શહેરમાં જવા માટે, કેટલી સુવિધા છે. ને કેટલીક પ્રકારની બી આપણે વાહન સુવિધા ચાલુ થયા છે સાચી વાત કે નહી.
સાચી વાત છે, પણ જો પ્રવાસ કરવા ના પ્રમાણ માં તમને તો નવા રસ્તા જોડવા મળશે નવા લોકો ને મળવા
સાાચી વાત હૈ, સાચી વાત હૈ.
આવો અનુભવ બી મળવાનો તમને.
હાજી વાત પહેલાના શું કે પાંચ પાંચ દસ દસ મિનટ હાલ હેરતા હેરતા પેદલ જતા હતા. તો એને દસ દિવસ એવું લાગતું હત હવે તો શું ભલે ચાર હજાર પાંચ હજાર અ મ એક હંગા બેને જઈ ટ્રેન, તો ભી આપણે જતા રહી અચછી વાતે કે નઈ.
હા તો આ જો વાત છે.
બ બહુ સારી સુવિધા છે, આપણે દો માણસ જે તો બી આપણે ટુ વ્હીલર બી આપણે ચાલુ ચાલુ છે. આપણે ફોર વ્હીલર બી ચાલુ છે, દસ માણસ આપણે જઈએ તો બી આપણે દસ માણસ માટે બી ગાડી આપણે, હવે તો મેટ્રો ટ્રેન આપણે એસી બસ.
સ્લીપર બસ આપણે કેટલી બધી હવે તો આપણે એક દુસરા શહેર દુસરા, બીજાના શહેર જવા માટે આપણે સુવિધા છે, તો કેટલી બધી આપણે મજા આવે છે, સાચી વાત છે કે નહીં.
હા તો વાચી વાત છે.
પહેલાંના માણસ તો બિચારા શું શું કરતા હતા તમાને ખબર હ?
હા તે તો પેદલ જતા હોતા.
પેદલ જતા અને રસ્તામાં બેચારા બેસતા હતા. થાક લાગતી હતી ને તો બાપડા અડધો-અડધો કલાક બેસતા હતા બિચારા.
હા પણ ત્યારે તો વાતાવરણ બી ઠંડુ રહે હતું. કારણ બધા ગમે તો ઝાડા ઓ
હોતા હાચી વાત એ પેલા જેવા માણસ નું આપણે કરવાનું કીધું હોય તો આપડાથી ના થાય.
ના થવા નથી
હાચી વાત એ કે નહી
હા તો હાચી વાત
ને આપણે લો જેટલો આપણે બી સફર કરીએ એટલો આ કામ કરી જેટલો હવે આપણના છોકરા બી ના કરે પાછો
હમ તમે ક્યાં-ક્યાં ફીરવા જ જવાના
અ
તમે ક્યાં ફીરવા જવાના?
મેં તો બોમ્બે જવાની છે, મારા માસીના છોકરાનું લગન સે ને એના માટે હવે એસી બસ કરેલી છે એના માટે બસ મેં એસી બસ મે મેં હવે જવાની બે બે બે તીન દિવસ માટે
અચ્છા બામ્બે જવાના તમે?
હા હવે તો કેટલી બધી સુવિધા સે, તો ગમે તેની ટેન્શન જ નહીં ને ને પાછા આવે તો બી આપડે ટ્રેનની સુવિધા છે, એસી ટ્રેન છે, આપડે મેટ્રો ટ્રેન તમે મેટ્રો ટ્રેન મે કોઈ દાડે બેઠેલા છે.
ના હું તો ફક્ત મારી કારમાં જ ફીરવાનું
એવું
હમ
મે પેલાના માણસ તો તમાને ખબર છે, આજ બી પેલાનીવા ઘોડા ગાડી બેલગાડી હોવે ને આજ બી કે કોઈ માણસ જોડે હવે હે આજના જોડ માણસ પાડે બેલગાડી તમે
કીસાનો પાસેથી હા અમાર ત્યાં બી હતી પણ પેલાના હા પેલાના જમાના
પેલાના માણસ થા ને તો આજ બીવા ગાડી છે
ખેડૂતો પાસે છે ને
સાચી વાત હે તો એમે તો ભેવાની બેલ બેલ બેલગાડી મેં બેવાની મજા બી આવ હો બહુ મજા આવે અમે તો
તો ક્યાં
ને પેલા તો શું આપડે તો હવે તો આપણે તો બહુ સુવિધા છે કે આપણે એક દુસરાના લગ્ન કરીએ તો બારાક લઈને આપણે ગાડીમાં જઈએ ને પહેલાંને તો આપણે ઊંઢ ગાડી બેલગાડી એ એન મે બરાત લઈને જતા હતા
હમ મેં તો અમદાવાદ જઉં ને તો મને તો
તમે જોયેલા શે કોઈ જાણે બરાત લઈને જતા હશે બેલ મે બેલગાડી મે બેલગાડી મે સુખ કરતા હશે બેલગાડીને થાય બેલીઓને પેલા ઘૂઘરા બાંધે છે કલર કરે છે તો બહુ સારું લાગે છે
હા આ તો તેના એના ચીંગડાઓને કલર લગાડવા
કલર હા સિંગડાને ભી કલર લગાવ બેલને ભી કલર હાચી વાત હૈ
તો આ જોવાની આપણે આપણા નાના હતા તો પેલા નીકળતા તો આપને દોડે ને જતા હતા જોવા માટે હાચી વાત હે કે નય.
હા તો હાચું વાત.
ને અવે તો કેટલી બધી એસી બસને બી શંગારે તો બી કોઈ જોવા નય જાતા.
હા હા આ તો છે.
એ તો અમે અમે બધા મા બનાવા ના વાસ્તે એવી સરળ થઈ ગઈ હાચી વાત કે નય. એવી કોઈ મોટી વાત નય એવું.
હાલો.
હા બોલો.
હલો હા બોલો. આવડા તો તમને બધી બધી સુવિધા થઈ ગઈ છે.
હાચી વાત છે.
હા બધું એસી બસ એસી કાર
હાચી વાત હૈ.
એસી ટ્રેન બધું જ એસી થવાય જવાનું.
હાચી વાત હે.
હમમ.
અમને તે આપણે એક એક ગામ દુસરા ગામ જય તો આપણે મુશ્કેલ ના આવે હવે તો. પાંચ મિનીટમાં ઓનલાઇન કે તો આપણા ઘેરના બાર ગાડી આવી જાય.
હા આ તો સુવિધા આજ હા તો હાચી વાત છે.
એના માટે હવે મને માણસ લોકો બો બો સફર કરે છે હવે ને વધારે પણ સામે સફર ટ્રેનમે વધારે ટ્રે સફર ટ્રેનમાં કરે છે.
પણ તમે ટ્રેનમાં તો જો સફર કરવાના તો તમને બહાર નો દૃશ્ય નય જોવાને મળતો.
હા.
નવા નવા વસ્તુ નય જોવાને મળવાના.
હાચી વાત હે.
હમમ. તમે જો કાર થી સફર કરવાના તો તમને નવા વસ્તુ દેખવાને મળશે. રસ્તા થી પછી તમે કઈ પણ શકો છો. મંદિર લાગ્યું તો મંદિર માં ભી દર્શન કરી શકો છો.
હાચી વાત હૈ.
હમમ. નાના નાના બાળકો ને તમને ભણતર
લેકિન આપણે ટ્રેન આપણે ટ્રેન મે સફ સફર કરીએ ને તો આપણે ઘર જેવી મજા આવે જેમ આપણે ઘરમે બેઠા હોય ને જેવી મજા આવે.
હમમ.
હાચી વાત હે કે નય.
હા. ટ્રેન માં થી તો ફર્સ્ટ ક્લાસ જો કોચ હોય ને હમમ એ શાંત રહે છે નય તો બાકી તો બધા લોકો જ જોર જોર માં બોલવાના આ મને નથી પડતું.
હાચી વાત હૈ.
એ બધા ડિસ્ટર્બ કરવાના.
હાચી વાત છે. ને ટ્રેનમેં બી બધી જાતની બી સુવિધા છે. હવે તો એસી બસ મે બી આપડે જઈએ તો બધી બસમેં બી સુવિધા ચાલુ જ છે. લેકિન આપણે ટ્રેન જેવી સુવિધા કેમે નહીં ટ્રેનમેં બહુ બહુ મજા આવે સફર કરવાની.
આપડે ઊંઘવું હોય તો બી ઊંઘી લો બેસના હોય તો બી બેસી લો હાચી વાતે કે નઈ એના માટે કોઈ આપણે મુશ્કેલી તે એના માટે આપને ઘર જેવું લાગે ટ્રેન મેં એના માટે ટ્રેન મેં તે ટ્રેનમેં મારગ માણસ વધારે કરે સફર
હમ્મ હમ્મ
મજા પણ બી આવે ને ગમે તે ટેશન આવે ને તો ટેશન ઉપર ટ્રેન રૂકી દે ને બધી ખાવા પીવાની બી આપણે સુવિધા છે. ટ્રેન મે ગમે તે વસ્તુ આપણે તૈન વાગ્યાં તૈન વાગ્યે આપડે છાય બી છાયની ટાઈમ બી છાય બી આવી જાય હાચી વાત કે નહીં.
હા સાચી વાત છે પણ તમે ટ્રેન રેલવે સ્ટેશન પર તમે હા તો છે બધે તમારા હ સ્વાસ્થ ના માટે તો તે વસ્તુ નહી ખાવા આવતી
હાચી વાત એના માટે તો છોકરા વધારે રડતા હોય ટ્રેનમેં જાઉં ટ્રેનમેં જાઉ એવું કરતા હોય.
હમ્મ.
ટ્રેન મે કેમ ગમ તઈ ટાઈમ બધું ખ ખાવા છોકરોને મલી જાય નાસ્તા દૂધ ચાય કોફી બધું સલાદ લાદ ફ્રૂટ બધા આવે ટ્રેન મેં
જવા
છોકરો માટે ગેમ ગેમ રમવા માટે પણ ટ્રેનમે આવે છે.
હમ્મ હમ્મ
એના માટે અ શ સોકરોને ગમે છે આપડે બી મોટા માણસ ને બી ટ્રેન સાર ને મને પણ ટ્રેન સારું લાગે. સફર કરવાનું આપણે કેમ થકાન પણ બી નહીં આવે કંટાળો પણ ભી આવે ને સારું લાગે ઘર જેવું લાગે ને એના માટે તો સારું એક દુસરા શહેર મે જવા માટે બી આપણે સુવિધા ચાલુ જ છે. ગમે તે ટાઈમ તમે આપણે ટાઈમ જઈએ તો બી સુવિધા ચાલુ જ છે હાચી વાત કે નઈ.
બરાબર છે આ તો તમાર પણ મારા મતે તો તમે ના અ થોડા થોડા દિવસમાં બીજા બીજા અમને મસ્ત આનંદ મળે ત્યાં જઈને વેપને મળે નવું શીખે
હાચી વાત હે
વાત હાચી છે પાણી
ચલો હવે મને મજા આઈ તમારી સાથે વાત કરવાની, મને ગમ્યું પણ ભય છે અને મને સમજવા ભી મલ્યું છે જાણવા બી મલ્યુ છે, ચલો પછી હું કોલ કરીશ.
અચ્છા જય શ્રી કૃષ્ણ.